હા બોલકેમ છ
બસ મજામાં કેવો છે વરસાદ પાણી.
બસ અહિયાં તો બહુ જ વરસાદ આવેલો અઠવાડિયા પેલા જ આવેલો. ધોધમાર વરસાદ હતો અહિયાં તો. અને રેડ એલર્ટ બી હતું અહિયાં તો અમારે ત્યાં અ છોકરાઓને ત્રણ ત્રણ દિવસની રજા મળેલી છે. અને અમને ટીચર્સ ને બે જ દિવસ રજા મળેલી પણ મળડી છુટી એટલે રજાઓ મળડી આ વખ વરસાદની કારમ કે બહ બધા પાણી ભરાઈ ગયા હતા. અને રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા એટલે છોકરાઓને સ્કૂલોમાં કોલેજમાં બધી રજાઓ જાહેર કરવામાં આવેલી.
તમારો દક્ષિણ ગુજરાતમાં છે ને બહુ વરસાદ પડે અમારે ઉત્તર ગુજરાતમાં છે ને વરસાદ જ નથી પડતો.
હા બહુ ઓછો વરસાદ હોય એ બાજુ બરાબર છે.
સાદ બહુ જ ઓછું ગરમી જ અહિયાં તો આપડા અહિયાં ઈન્ડિયામાં બાર મહિનામાં આઠ મહિના તો ગરમી જ પડે છે. અને પછી માંડ ચાર મહિના ચાર મહિના માંડ માંડ ઠંડી પડતી હશે અને એમાં વરસાદ તો ખુબ જ ખુબ જ ઓછો થઈ ગયો છે હવે.
હમ હમ. અહીંયા બી વરસાદ આ વખતે ઓછો જ આવવાનો હતો પણ તો બી એટલો બધો વરસાદ આવ્યો કે પાણી બાણી ભરાઈ ગયા રસ્તા રસ્તા બ્લોક થઈ ગયા રજાઓ મળી ગઈ ત્રણ ત્રણ અમને સ્કૂલમાં
અને શાક તો એટલા મોંઘા થઇ ગયા છે કેવું થાય કે રોજું બનાવવાનું શાક જો ફ્લાવર લેવા જાવ કે ભીંડા લેવા જાવ કે કોબી લેવાઓ આપણે આ બધા શાક તો ભાવે પણ નહી અને વરસાદ ન એટલું ખરાબ શાક આવે છે ને તો જોઈને જ આપણને એવું થાય કે નથી ખાવું.
હમ વરસાદમાં પાણી બહ એટલું બધું ભરાઈ જાય ને કે બધા શાકભાજી ખરાબ થઈ જતા છે. ઇવન લાવીએે છે ને ઘરમાં તો બી બે ત્રણ દિવસમાં તો શાકભાજી ખરાબ થવા માંડે છે. બિજમાંી એટલે શાકભાજી ખાવા લાયક જ નથી રતા. બધા પાણીમાં વહી જાય પાણીમાં બધા શાકભાજી ખરાબ થઇ જાય ને એટલે મોંઘુ બી થઇ જાય છે
ત તો પલક કે કોબિ હા પાલક કોબી કે ફ્લાવર આ બધા શ્રાપ તો બિલકુલ ના ખવાય હમ
હા નહી ખબર એમાં આવે છે ને જીવડા બહુ પડી જાય વરસાદની ઋતુમાં આ બધી વસ્તુમાં બધા શાકભાજીમાં જીવડા પડી જાય એવું એટલે આપણને દેખાય બી નઈ નરી આંખે એટલે ઘણા બધા ના પાડે કે ભાઈ આવા બધા શાક વરસાદની વરસાદની ઋતુમાંની ખવા જોઈએ બને ત્યાં સુધી હમ હા ઈયળો થઈ જાય છે
એટલે અરેહીં તો શું કઠોળ જ બનાવ પડે કે કઠોળ તમે બનાવી બનાવી ને કેટલું કઠોળ બનાવો
હા એવી છે
કઠોળ આપણને ગમે જ નહી
હા બહુ ઓછું કઠોળ ભાવે ઓછા લોકોને કઠોર ભાવે ને અમુક ઘરમાં અમુક જ કઠોળ ખવાતું હોય જેમ કે અમારા ઘરમાં મગ ખવાય બાકી કોઈ કઠોળ બીજું ખવાતું ન
હ
તમારા ઘરમાં કયું કઠોળ વધારે ખાવ
અમારે વધારે મગ ખવાય ચણા હોય છોલે ચણા હોય પેલા બ્લેક ચણા આવે છે ઈ હોય છે પછી આવે તો હવે હું દાલ મખની બનાવતા શીખી ગઈ છું એટલે હું ઘણી વખત દાલ મખની બનાવી દઉં એની જોડે કુલચા બનાવી દઉં કુલચા રેડી કુલચા લઈ આવઉ ઘણી વખત કોઈ દિવસ રાઈસ બનાવી નાખું એટલે આપણને સારું પડે પણ રોજ રોજ તો કઠોળ હવે છોકરાઓને પણ નથી ભાવતું અને મને પણ હવે બહુ ઓછું પ પસંદ આવે છે પનીર નું શાકમાં પણ કેટલી બધી આપણે જોબ કરતા હોય માણસો અને પનીરું શાક બનાવતા પણ કેટલી બધી વાર લાગે એટલે આપડે એ ના બનાવી શકીએ રોજ રોજ
બરાબર છે પણ પનીર ની ગ્રેવી રેડી કરીને મૂકી દેવાની જયારે બી ટાઈમ હોય ને અ્યારે ફ્રીઝરમાં તો વાંધો ના આવે હજુ ક્યારેક બનાવી લેવાય એમ ફટાફટ
વરસાદની સિઝન માં તો આ બધું બઉ પ્રોબ્લેમ થઇ જાય છે
હા બધું મોંઘુ બહુ થઈ જાય છે ને એટલે વરસાદમાં તો શાકભાજી ખાવા જ ના મળે આપણને ખવાય જ નહી બધું મોંઘું લાગે
હા ઉત્તર ગુજરાતમાં તો બહુ વરસાદ ઓછો બહુ જ ઓછો પણ શાકભાજી પણ કઈ બરોબર મળે નહી આપને ગમે નહી શાક એકમ અને જો કદાચ સારું મળ પણ ક સો રૂપિયા ઉપર જ હોય કિલો સો રૂપિયાનોો જ ભાવ હોય સો નો સો નો કિલો એકસો દસ નું કિલો એવું ક એટલે પચાસ રૂપિયાનું આપડણે પાંચસો શાક લાવીને ખાવું પડે
હમણાં તો બટાકા અને કાંદા જેવી વસ્તુ બી મોંઘી થઈ ચાલીસ ચાલીસ રૂપે કિલો
હા તો શું ખાવાનું શું કઠોળ હવે રોજ રોજ તો ભાવતા નથી
હમ જરા ચોમાસામાં એ તકલીફ પડે પણ જેવો શિયાળો શરૂ થશે એટલે શાકભાજીની ભરમાર થઈ જશે ખુબ શાકભાજી મળશે શિયાળા માં બધું જ શાકભાજી ખવાય એટલે ભરપૂર ખાઈ લેવાનું શિયાળામાં
પણ એમાં પણ કેવાધ મેથી ને જો પાલક ને બધું આવ્યું હોય તો એ આપણે સમારવા અને સાફ કરવાવામાં જ કેટલો બધો ટાઈમ જતો રહેતો હોય છે અને આપડા જેવા જેમ આપણે મોડું આમ ટાઈમિંગ આપડે બઉુ વધારે પડતો જોબ નો હોય તો આપને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે આ વસ્તુ નો
સાચી વાત છે શિયાળો આવતો હતો ત્યારે મારા ઘરમાં બધા જ હતા ઘણા બધા હતા જે મારા સાસુ હતા મારો રોનીક મારો દીકરો બી હતો તમે ચાર જણા મળીને ચાર જણા ઘરમાં રેતા ત મારા સાસુ નું બે ઉપર હતા એટલે એમનું કરવાનું મારી સ્કૂલ ટ્યુશન શ્રોનીત નું બધું કરવાનું ને એમાં બી મારે જયારે આ શિયાળો આવે ને ત્યારે હું એક એકદમ બિઝી થઈ જતી હતી કારણ કે રવિવાર તો આખો મારો સફાઈમાં જાય પ્લસ શાકભાજી લાવો એટલે બધું ફોલવા અને છોલવા માટે ટાઇમ જતો છોલ છોલવામાં ટાઈમ મારો જતો રે બધું એટલે બહુ જ બીઝી દિવસ જતા તમારા
હ હું પણ એવું જ કરતી હતી ત્યાં આંગળી તો બધું શાક લઇ આવ અને સવારી સવારી ને ફ્રીઝર માં મૂકી દઉં એટલે પછી શું તો સવારે મારે નવ વાગે જોબમાં જવાનું એટલે સવારે ઉઠી ને ફટાફટ બધું શાક વગારીને રોટલી લોડ બાંધીને જતી રહેતી હતી પછી બપોરે આવું ને પછી પાછી એની ર રસોઈ બનાવીને બધું કામ પતાયનેપાછી પાછી જોબ પર જતી અને રાત્રે આઠ વાગે ગે આવુ અને આઠ વાગે આવીને પાછું એજ રૂટીિન કે આવીને રસોઈ બનાવો ઘરની સફાઈ કરો વાસણ કરો એ જ બાર વાગી જતા મારા દિવસ પૂરો થઈ જાય
હમ હમ. અને વરસાદ આવે ને અહીંયા ગળી વરસાદ આવે ને એટલે શું પ્રોબ્લેમ થાય ખબર છે. અ અમારા ઘરમાં નળમાં પાણી આવે ને પાણી ગંદુ આવે. જેવું વરસાદ સ્ટાર્ટ થાય ને ખુબ પ વરસાદ વરસાદ આવે પાણી બધે ભરાઈ ગયા હોય એવા ટાઈમે અમારા નળ માં બી બહુ ગંદુ પાણી આવે એના કારણે બધા રોગ ચાળો ફેલાવાનો બહુ જ શક્યતા વધી જાય છે. એટલે જેવું વરસાદ નુ પા વરસાદ બંધ થાય એટલે બઘેના તાવ ને ઝાડા ને ઉલ્ટી ના બધા. અ બધી વી બધી બીમારીઓ શરૂ થઈ જાય છે. એટલે વરસાદમાં તો બહુ. ધ્યાન રાખવું પડે ગમે તેવું બહાર ન નહી ખાવાનું ને. અ વરસાદમાં બહાર નીકળવાનું ભીંજાવાનું એ બધો બઉ પ્રોબ્લેમ થઇ જાય છે.
મને બહુ શોખ છે વરસાદમાં ભીંજાવવાનો પણ અહીંયા વરસાદ જ નથી પડતો.
હા.
મને બહુ પ્રોબ્લેમ થાય બઉુ બહુ ઓછો પડે છે વરસાદ વરસાદ અહિયાં જેવો જોઈએ ને એવો વરસાદ અહીંયા પડતો નથી પેલા અમે નાના હતા ને મુંબઈમાં રહેતા હતા ને મુંબઈ માં કેવો વરસાદ પડે. અડધો અડધો કલાકે શું અડધો કલાક પણ પૂરો ના થાય ને વરસાદ પડી જાય.
હા.
છત્રી ખરીદવી પડતી. તી અને રેનકોટ ખરીદવો પડતો તો અહિયા છત્રી ની કોઈ જરૂર જ નથી પડતી.
બરાબર બહુજ ઓજો વરસાદ.
અને રેનકોટ ની જરૂર ના પડે હા પણ અહીયા તો અમારે સ્વેટર ખરીદવું પડે પણ મુંબઈમાં તો શું ક સ્વેટર ખરીદવું જ ના પડે.
હા મુંબઈમાં સ્વેટર નહી જોઈએ પણ વરસાદ ને રેન અ વરસાદ ખૂબ. પડે એટલે રેનકોટ ને છત્રી જોઈએ.
હા પછી ઘરમાં બધા પાણી ભરાઈ જાય એવો વરસાદ આવે એવો વરસાદ આવેને કે સ્કૂલ કોલેજ ટ્રેન ર છે બધું જ બંધ થઈ જાય ઓફિસ તો બંધ થઈ જાય એટલો મસ્ત વરસાદ પડે ત્યાં આંગળી અને એન્જોય આપડે કરી શકીએ. અને અહિયા અમારે ઉત્તર ગુજરાત માં બહુ ઓછો વરસાદ આપડે એન્જોય કરવા મળે જ નહી. ચોમાસાની સિઝન જેવું લાગે જ નહી હા.
ત ની સિઝન જેવું નહી લાગે બરાબર છે. ઇવન તમને તને ખબર છે વરસાદમાં વરસાદમાં બધા દરિયા દરિયાની દરિયા પર અ મજા માણવા જાય. એ તો ચાલો વરસાદ છે તો દરિયા ઉપર જઈએ ને વરસાદના છાંટા દરિયા નું પાણી ઉડીને આપણી પર પડશે. વરસાદ પડે એટલે બહુ મજા આવે ત્યાં આગળ પણ ઘણી વાર એમ હા. પણ ત્યાં અગે ત્યારે બી બહુ બધા એક્સિડન્ટ થઈ જ જાય છે અ. પેલા સ્ટેપ્સ પર બેસેલા હોય ને દાદર ઉપર બેસેલા હોય ને નીચે ઉતરવાના દાદર બનાવેલા હોય ને બધા બેઠેલા હોય ને. તો વરસાદ નું પાણી એટલું જોરમાં આવે અને માણસને ખેંચીને લઈ જાય છે. તો એવા બી કિસ્સાઓ અહિયાં બને છે. અહિયાં એવા કે બી એવા પણ કિસ્સાઓ બને છે કે એટલે બે પેલા હોય સ ટ દાદર ઉપર. નીચે ઉતરવાના અને વરસાદનું પાણી વરસાદ બી આવતો હોય ને દરિયાનો દરિયામાં ભરતી બી બહુ હોય એટલે આખું બેસેલા માણસને ખેંચીને લઈ જાય છે આખા એના મોજા. દરિયાના મોજા.
બટ ત્યાં આંગળી મુંબઇમાં પણ મરીન ડ્રાઈવ ના મોટા મોટા પથ્થર આગળ બધા કપલ્સ કેટલા બધા બેઠેલા હોયમળે.
હા.
થી ઈન્ડિયા ગેટ આગળ બેઠેલા હોય એટલી મજા આવે બધું જોવાની કરવાની મજા આવે. કપલ્સો ને વધારે મજા આવે વધારે રેની સીઝન
હા હા બધા છોકરાઓ બી બહુ એન્જોય કરે ત્યાં આંગડી.
તો નાના નાના છોકરાઓને તો રેનકોટ પહેરીને જતા જોયા હોય ને તો આપણને એટલા સરસ અને એટલા વાલા લાગે ને.
હા બહુ મજા આવે પણ ત્યાં બી ધ્યાન રાખવું પડે. દરિયો ખેંચીને લઈ જાય દરિયાના મોજા તો અ બહુ ખરાબ હાલત થઈ જાય એટલે મજા તો બહુ જ આવે આપ પનને વરસાદની સિઝન, દરિયો, બીચ બહુ મજા આવે ત્યાં આગળ.
બહુ ખુબ જ મજા આવે છે પણ ઉત્તર ગુજરાતમાં તો બધું ઊંધું જ છે અહિયાં. અહિયાં વરસાદ જ નથી આવતો બરોબર.
હા.
અહિયાં ઉત્તર ગુજરાત માં મજા જ નથી આવતી. વરસાદગી વરસાદી સિઝન જેવું લાગે નહી આપણને.
હમ ત્યાં દરિયો બી નથી ને તમારે એટલે.
એટલે અન તમારા દક્ષિણ ગુજરાતમાં તમારે તિથલ રોડ એકદમ નજીક પડે. એટલેન દિત તિથલ નો દરિયો નજીક પડે એટલે તમારે ફૂલ વરસાદ આવે.
હમ.
અને ઠંડક પણ જલ્દી
હા અહિયા દક્ષિણ ગુજરાત કરતા પણ મુંબઈમાં આના થી ડબલ વરસાદ હોય છે મુંબઈ જેવો તો નથી જ અહીંયા. એટલે મુંબઈમાં વધારે વરસાદ પડે અહીયાં એનાથી થોડો ઓછો વરસાદ અને તમારે ત્યાં એકદમ જ ઓછો વરસાદ જેમ જેમ આગળ જાવ એમ વરસાદ ઓછો થઇ જાય છે.
હ બરાબર છે શાકભાજી નું જ મેન તો પ્રોબ્લેમ છે.
શાકભાજી નો પ્રોબ્લેમ રહીશે શાકભાજી તો ખાલી શિયાળાઓની ઋતુ માં જ ઉગે બધા. ત્યારે જ ખાવાની મજા આવી જાયને બધા ફ્રેશ અને સારા શાકભાજીને ખુબ વધારે પ્રમાણમાં જુદા જુદા શાકભાજી આપણને ખાવા મળે છે.
હમ સાચી વાત છે મજા પડી જાય છે પણ શિયાળા માં વધારે મજા પડે અમારે પણ અહીંયા ઠંડી પણ એવી જ પડે ભલે વરસાદ ઓછો પડે છે પણ ઠંડી પણ એટલી જ મજા લેવા જેવી હોય છે.
હા ઠંડી તો બહુ જ સારેગ્ય હોય છે ત્યાં બહુજ ઠંડી મને મન ઠંડી બી પણ બહુ ગમે ઠંડી પડે ને એટલે અ સ્વેટર ને એકદમ ઠંડક છેચેને મજા આઈ જાય ત્યાં સવાર સવાર ની ઠંડક એમ થાય જાણે ફ્રીજ માં બેસી ત્યાં હોય ને એટલી ઠંડી ડી પડે તમારે ત્યાં કેમ?
હા અમારે ત્યાં તો બહુ મજા આવે ઠંડી અહિયાં એન્જોય કરવા જેવી હોય બહુ મજા આવે. દરેક વસ્તુ ખાવાની પીવાની સ્વેટર બધા જાત જાતના ઘણા બધા કેવા કેવા સ્વેટર પહેરતા હોય છે એ બધું જોવાની એ મજા આવે એ લોકો સ્વે ટર ખરીદવા દર વર્ષે કેટલી ભીડ હોય છે સ્વેટર વળાની દુકાનમાં.
હા હા સ્વેટર બી કેવા સરસ સરસ હોય.
અરે મસ્ત એકદમ બધા એકદમ ફેશનેબલ ને બધા મસ્ત હોય છે.
હમ અમારી સ્કૂલમાં છે ને સ્વેટરઅબમાં પણ સ્વેટર માં પણ યુનિફોર્મ છે યુનિફોર્મ સ્વેટર જ પહેરવાનું. તો છોકરાઓ તો ઘણી વાર એટલા સરસ સરસ પહેરીને આવે ને એટલે અમારે કેવું પડે બેટેક બેટા ઘરનું સ્વેટર અલાઉડ નથી.
હ
એટલે ગ યુનિફોર્મ સ્વેટર જ પેરું પડશે તમારે એવું અમારે કેવું પડેલ પણ એટલું ફાાઈન ફાઈન પહેરીને આવે ને છોકરાઓ મજા આવે જોવાની એ લોકોને સરસ લાગે બધા
બઉ ફાઇન ફાઇન હોય છે બધું ઉત્તર ગુજરાતમાં ઠંડી એન્જોય કરવાની ખુબ મજા આવે
હમ સારું ત્યારે ચાલ હ તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી ગ ચાલો મળીએે બાય
ઓકે બાય